હલો. જય શ્રી કૃષ્ણ, મજામાં હું મજામાં છું તમે કેમ શું?
હું પણ મજામાં છું, ઘરે કેમ છ બધું?
ઘરે બધું બરાબર છે, અહિયાં ત, શું છે આજે? બધા માર મારી ફ્રેન્ડ આવ્યા હા તો મજા કરી બધાને.
અચ્છા, તો તમે આજ કઈ સ્પલ ખાવાનું બનાવું હશેાય પછી.
હા હું સ્પેશલ બનાવી હતી. ત્યા આજે હું શાહી પનીર બનાવી તું આજે.
બરાબર.
અને જ જરા રાઈસ અને, ના ના ના ના રોટલી. સું ના મંદુ હોય બધું. સારું ન હોય હેલ્થ માટે ને આ બધા ખાય બી નહિ તેજ ને. રોટી અને રાઇસ અને. શાહી પણ અને સેલેડ હત બધાને મજા પડી ગઈ ફ્રેન્ડ આવ વે તા પછી ખુબ હસી મજાક કર્યું તમે તમે શું કરો છો? હમણાં.
ના કઈ નહી બસ હમણાં હું ઓફિસ થી ઘરે જાઉં છું.
અચ્છા ઘરે ચ જાવો છો. ઓકે તમે શું બનાવ્યું આજે?
આજે મેં સોચું છું આજે મેં કઈ અ આમ પનીર નું શાક જ બનાવું.
પનીર ન શાકસ બનાવાના છે પર તો કઈ કઈ રીતે બનાવી શકીએ ને આપને તમે શાહી પનીર બનાવશો તમે કળાઈ પર શું બનાવવાનો છો તમે આજે?
મેં આજે પનીર વટર મસાલા બનાવાની
મારું ફેવરેટ છે પનીર બટ ટર મસાલો તો અમા શું ને થોડું સ્પાઈસી હોય ને મસલાની શાહી પનીરમાં સુ છે થોડુ મીટ થોડું મીઠું લાગે થોડું શું ગળેવું ગળેવું લાગે ને પછી શું છે કે પનીર બ બટર મસા સાલા હોય ને આમાં થો મસાલું હોય તો સારું લાગે વધારે સારું લાગે.
હા એ તો વાત તમે સાચી જ કહી અને આપણે જોયું હશે કે રસોઈ એક એવી કળા છે જે માત્ર આપણે ભૂખને સંતોષ નહી પડે પરંતુ આપ-આપણને પ્રેમ લાગણી અને સંસ્કૃતિ બધ તેજ વસ્તુ મહત્વની છે એમાં.
હા શામિલ હોલી તમે, સાચી વાત છે તો તમારી.
હા, દરેક ઘરમાં તો આમ રસોડું એક
હા.
દરેક ઘરમાં તો આમ રસોડું એ કે આમ હા બોલો.
હું સોચું છું કે આજે શું બનાવવાનું છે અમના, અમના તો પતી ગયું છે. શાહી પનીર બનાવતું અને બધું બનાવતું અને ખાઈ લીધું બધા એ. હવે સાંજે શું કરવાનું છે મારે વિચારવું વિચારું કરવું છે. કે હવે શું બનાવું. પનીર એમ જ બી હેવું હેવી થઈ જાય ને હાંજે. પછી હવે શું છે કે હું શું શું શું કે હવે રાજમાં ચાવલ શું છે હવે આમ વિચારવું છું હવે રાજમા મને ભિગોયુ તું તું હવે રાજમા બનાવવાનું છે હમના.
બરાબર. અને જો આપણેે એમ જોયું જશે કે દરેક ઘરમાં રસોડું એક આમ વિશેષ સ્થાન ધરાવે છે. જ્યાં સ્વાદિષ્ટ ભોજન બને છે, બધાના ઘરે. તમારા ત્યાં રસોડું હશે, ત્યાં એકદમ સારું ખાવાનું બન તો તેમાં મા-મારા ઘરે છે ત્યાં પણ સારું ખાવાનું બને છે. ભલે ગરીબથી ગરીબ ઘર કેમ ના હોય ત્યાં રસોડું તો હોય જ. રસોડની પણ એક ચૂલો તો હોય જ.
હા તો થાય, હોય જ છે, પણ શું છે ને તમેં એમે કે કાઈ બી ચીજ તમે બનાવી શકો, તમે પ્રેમ સે ખીલવાઈ શકો આ બધું સારું લાગે બધાને સારું લાગે છે આ તો.
હા એ તો છે પણ આપણે કે ને કે સારી રસોઈ માટા બનાવવા માટે આપણને ધીરજ જોઈએ અને સકારાત્મક જોઈએ, અને જે સામ જે સામ ગ્રી હોય તો બધી આપણા પાસે
ઓકે હોવી જોઈએ, પણ તમે તો ખબર છે ને આપણે ગુજરાતીમાં તો શું થાય કે આપણે તો ખાવાનું વધારે શોખ હોય બધાને, એમને સામે તમે કાઈ કાઈ ફરસાણ મૂકી દો અને ઢોકલા અને તમે તમે ફરસાણમાં પકોડી, કાંદાની ભજીયા અને આલુની ભજીયા અને બટાકાની ભજીયા તમે જો તમે બધા બે હાથ સે ખાય છે પછી એમને ખાવાનું અને રોટી શાકને બધાને નથી ભાવતું સાંજે તો બધાને અલગ ફરતું ફરતું જોઈએ જ છે.
હા એ તો છે હવે ગુજરાતની આમ રસોઈ આપડે જોવા જઈએ તો મીઠી હોય. ખાટી હોય ને થોડી તીખી હોય છે.
છે, તમને ખબર છે કે તમે ગુજરાતમાં તમે ભાકરી અને શાક અને આમળસાદ વખતે તો બહુ સારું લાગે છે. તમે બધાને તો આ આમરસ તો જોઈએ છે પણ અહિંયા શું જ છે કે અહિયા આમરસ વધારે સારું નથી ભનતું. કેમ કે અહીંયા કેસર કેરી અને હાપુ વધારે નથી મળતું અહીંયા. અહીંયા શું છે કે દશેરી અને શું છે કે સફેદા આ બધા આમ મિલે, પછી આમાં શું થાય કે અમને આમરસ ને આ સ્વાદ નો આવે જે તમે હા અમદાબાદમાં આવે છે ને આ નથી આવ બરાબર. પર હવે થોડું ટાઈમ જશે પછી કેસર કે દ અયા આવ વીમ લાગશે પછી તમે આમ વધારે સારુ આમસ બનાઈ શકો છો.
બરાબર, અને આપણે જોયું તો હશે કે ગુજરાતની જે સ્પેશિયલ ડીશો છે જેમ કે ઢોકળા ખાંડવી, થેપલા પછી ઊંધિયું એ બધું એ બધામાં જેવી વાનગીઓ સામ એમાં આમ જે કેને સમ બહુ બધી વસ્ત તું જોએ છે આપણને બનાવવા મા ટે ઊંધિય બનાવટ આપણને કેટલી બધી વસ્ સ્તુ જુએ છે.
હમ્મ હમ્મ ઊંધું ખાવાનું બહુ સારું લાગે પણ શું છે ને હું કઈ બી એકર બી ત્યાં ટ્રાય નથી કર્યું સુ છે મારી જોબ છે પછી હું ટ્રાય નથી કરિ કે મમ્મી હેલ્પ કરે પછી તું કઈ દું પછી અમના તો મને કોઈ બનાવીને આપી દે તો ખાઈ લઉ છ પણ ઊંધું મને ભાવે છે આ જો ઓ અને મેથી ન જો ટપકા હોય આ શ શું કેવાય એન કે મેથી ના પકોડી આ બધું ડાલી ને મિક્સ કરીને કંદ હોય અને બહુ સારું લાગે છે ને. ભજીયા હોયને આમાં બહુ સારું લાગે છે મને. ઊંધિું તો બધા ને ભાવે જ છે. પર તમે તજ એને સાથે કઈ ખાવું ન ખાય તમે એકલું ઊંધિયું ખાવ તમારું પેટ ભરી જાય અમે.
હા એ તો છે અને ઢોકળા સાથે ચટણી એ પણ ખુબ સરસ.
ખુબ સરસ લાવે ઢોકળા તમે ખાવ તમને ખ-ખટું મીઠું બધા ટેસ્ટ તમને આવી જ તમે રાતે તમે સાંજે અમે છોકરાઓને નાસ્તો અમે થઈ જ જાય છે.
સમય એવો થઈ ગયો છે ને કે બંને છોકરા અને છોકરી એ બંનેએ રસોઈ શીખવી જરૂરી
જરૂરી છે. આતો તો છેજ. તો આપણા ગુજરાત તો બધાને ખાવાનો શોખ વધ ધારે હોય તો એમને કાઈને કંઈ ફરતું ફરતું શું બનાય આજે મોર્નિંગમાં આ બનાયું પોહા બનાયું સાંજે તમે ઢોકલે બનાઈ પછી હવે નેક્સ્ટ દિવસે તમે બનાવશો જે તમને આવડતું હોય તો તમે પછી સોચ વિચારીને કરી શકો છો. હવે તમને આવડતું જ ન હોય વધારે તો તમે શું કરો. તમે સોચીને બેઠે વિચાર કરતા હો છો વધારે ને?
હા એ તો છે હવે જો ઘરે બનેલું જે ભોજન હોય તે એકદમ આમ સ્વચ્છ અને હોય તે હોટલ માંએ આપણને ખબર નહીં
કયા કયા ભોજન આમ આપે છે. પછી આમાં તમે તમે જોયું છે કઈ રી ક્યારે તમે ખાધું ભાન હો તમેજ શું છે તમે બીમાર પડે તમે ટાયર્ડ થઈ જાવ, તમે બીમાર પડી જાવ પછી એ સમજમાં આવી જશે કે આ કોઈ ફેશ નથી હતું અને તમે દો દુ દિવસ પહેલાનું તમે આપી દે પછી કઈ ખબર નો હોય ને હોટલમાં ઇસ્લિયે અમે તો શું કરીએ કે કઈ બહાર જઈએ ફરવા જઈએ અમે કાલે આય આવ્યા થા ફરવા માટે તો પછી અમે શું છે થેપલું બનાવીને લઈને આવ્યા તા. અચ્છા અથાણું બધા સારું તો મારા છોકરા જે બેઠે ગાડી મેં બેઠતાસ કે મને તો થેપલું આપી દો. કાંઈ બી તમે એમને આપો પાઈ એમને ઘરનું તો જોઈએ જ છે. તમે આમને વિચારીને કઈ દે કે મને થોપલા આપી દો મને જોઈએ છે મને ભૂખ લાગી છે કાંઈ બી ફરસાણ ખાઈ લે ચીપ્સ ખાઈ લે પછી નહીં અમને થેપલા જ જોઈએ છે તો મારે તો દસ બારા થેપલા રાખવાના જ હોય છે. મા તો જોય એ મારે કેરી કરીને ચલ-ચાલુ શું બધા હતા.
હા ને આપણે રસોઈ અહ બનાવતી વખતે પણ આપણે સ્વચ્છતા જાળવી જોઈએ. અને જે બી આપડે સામાન યુઝ કરીએ વેજીિટેબલસ જે પણ હોય તે એને પેલાં ધોવા જોએ સરખા પાણી એ પછી આપડે એનું શાક કાતું જે બી બનાવું હોય બનાવવું જોઈએ.
હા આ તો છે. બીજું તમે શું છે કે એમના આને એમના એમને શું કીધું મારા છોકરાએ કે મને તો આમરસ જોઈએ છે તમે સાંજે કાઈ બી બનાવો પછી આમરસ તો મારે આજે ખાવાનું છે, પણ કાઈ નાસ્તો આપો કાઈ બી આપો પણ મને આમરસ જોઈ પછી હવે શું છે હું વિચાર કરું છું સારું આમ નથી મેલતું, પ પછી બી હું કોશિશ કરી શકું તું આમ મિક્સ કરીને પછી અમે કે અમે શું છે સૂઠ ડાલવાની અને હવે થોડુ મીઠું ડાલવાનું, પછી એ છોકરા માટે સારું અને હેલ્થ માટે બી એને કોઈ નુકસાન ન આપે. સૂઠ અને મીઠું તમે નાખી દો તો પછી એ નુસ છોકરાઓને નુકસાન ન કરે, અને હાનિ નો કરે. તમે એમને ખવરાઈ શકો છો આરામ સે.
એ તો છે, ને આપડે જોયું હશે કે આપણે તહેવારોમાં પણ કેટલા અલગ-અલગ જાતના અહ બધી વસ્તુ બનાવતા જેમ કે ઉત્તરાયણમાં આપણે તિલકુળ, તિલકુળ ના લડ્ડુ બનાવીએ. દિવાળી માં મીઠાઈઓ બનાવીએ, ઓલા ભૂગળા બનાવીએ. ચોરાફરી બનાવીએ.
ચોરાફળી પર અમે તો હું હું તો બનાવતી નથ પણ ચોરાફળી શું છે કે અમારે ત્યાં ક્યો કોઈ બનાવતું નથી ને મને આવડતી બી નથી, પણઅમે શું કરીએ છે ચોળાફરીને મટ
રાંડી રાંડી હોય છે, આમ લાઈક ક્રંચી હોય છે.
હા, હું ખાધું છે મારે, પણ શું છે કે અમે એહમદાવાદ સે અમે કોલ કરીએ છે, મારે દીદી રહે રે છે, તો એ અમને મોકલી દે છે ને ચોરાફળીને મઠિયાના પાર્સલ કરી દે છે, મારે શું છે ખાલી દિવાલી પરતા બધા કામ હોય પછી માર તલવાનું સ રે, પછી આ તલી લું પછી બધાને, પછી મારેથી બનતું મને આવડતું નથી કે હું એને ચોરાફળી આ બધું બનાવું મને પાસે, એક્ચુલી હું વર્કિંગ છું, તો મને ટાઈમ બી નથી મલતું, મધર ઈન લો ને આવડે છે પલ શું છે, આ બધું ન થાય અમના મારા સી ઈન્લો છે ને નો તા, પછી અવે રેડી મંગાઈ લેવાનું, અ વ પછી અમે બધા ખાય છી. પર સારું લાગે છે, મને મઠીયા ભમને મઠીયા બઉ ભાવે છે, ચોળાફળી મને તો વધારે નથી ભાવતી, પછી મને મઠીયા બઉ વધારે ભાવે, મઠીયામાં જો મીઠું મને ગરડે એવું એક ટેસ્ટ આવે છેના પછી વરા મને બઉ સરસ લાગે છે, પછી શું છે કે આમે મારે ચોરાફરી મને તીખું તો થડું તીખું લાગે ને થોડા હલકા સા અલગ ટેસ્ટ આવે છે, ચોળાફળી મારાથી વધારે નથી ભાવતી, તમને ભાવે છે ચોળાફળી અને મઠ
હા, મને ગમે છે, ગમે છે મને બી ગમે છે અને મને અન ને માના ભાઈને પણ ગમે છે.
તો મેં બધા ગંવા પછી ગુગરા બ નાઈ પછી દિવાલી ઉપર તો એટલા બધા કામ હોય ને પછી તમે ચોડાપડી માં, ચકરી ને ચકરી મારી મદાઈનલો બનાવે છે, પન હું નથી બનાવતી હાં છે મન છોકરાને પસંદ છે છકરી, પર હું રેડી ઓલમોસ્ટ રેડી મંગાય લઉ છું, પણ મારી દિવાલી ઉપર તો બધા મારા ઘરે જ બને છે, દિવાલી ઉપર ઉં કાંઈ ચકરી વગેરા બધા મમ્મી બનાઈ દે છે, પછી મોનથાલ છે, મઠલી છે, શક્કરપારા છે, આ બધા હું બનાવી લઉં જે મને નથી આવડતું, મને પ્રોબ્લેમ પ્રોબ્લમ થાય કંઈ મેઝરમેન્ટ પ્રોબ્લેમ થાય, પછી અમારી મદાઇલો કરી દે છે આમાં તો.
બરાબર, તો પછી ચાલો આપણેે મળીને વાતો કરીએ.
હાં, સારું છે. જય શ્રી ક્રિષ્ણ.